છે
હું કરો રાહુલભાઈ?
શાંતિ ગાડી ન જઈએ
એવુ છે, એમને કઈ બાજુ
આયા ડી લગભગ.
એવું ઈમાં કવું ફરવાનું
ઈમ કુમાર ભાઈ આઈઆઈટીમાં એડમિશન મળ્યું એટલે અમે
એવું છે, ને હલ્મી સંભાળ્યું
હા એડમિશન વાળું
એવું છે એમને
હમ
હા તો નોકરી બોકરી આવ્યા ન હતા તો ફોન કર્યો તને
નોકરી જતી હો કાલ રાતને ટ્રેન પકડી ગયા ટ્રેન માં બેહા છે
ટ્રેન મા બેઠા હે
ત્રણ હજાર પારસેટ રૂપે
એટલી બધી ટ્રેન માં
થડ એસીમાં
એસીમ તો હોય બરોબર મકો પેલા
ના ના ભાડી સ્વીકાર
એવું છે એમ એમાં તો લેય ટીકીટ
હમ ફાવર ને ચમક બધા હતા સામાન હતું પછી રાતે આમ ઊંઘવા હા જનરલમાં તો વધારે ગર્દી ને હોય એટલે
હા સાચી વાત અમે પેલા મોડ ફિટિંગ કરતા હતા તે પેલા તયના
ક્યારે ખોલે હા ક્યારે ખોલે
રવિવાર ખોલ્યા તા રોઈતા તો પાણી મૂકી ગયો
અમે હમણાં જવું મીન હતો હા
કેમરી રૂ
રોજને ક્યાં ગયા
રોહિત ને સાઈડ ઉપર જયાતા બે સુરાને રોહિત હા. બોર ઓલ કરવા.
કઈ જગ્યા
બુકોલી કેનાલ માં
મુકુળી કઈ જગ્યાએ
બૂકુલી બુકુલી
હા ખબર ની કઈ જગ્યાએ
પશિહોને મક આવી બુકલી.
જી હો
હા
હા હું એક જ નોકરી કરતો હતોમ સીઓરી બનાવશ. રેલવે નો બ્રિજ હતો હતો હમ. ઓ સાઈડ ઉપર
એવુ છે એમના
એન્જિનર કઈ સાઈડ ઉપર થોડું ક બાકી હે હમ.
એ સાઈડ લેબવાનો મેન લેબ તમારી છે સાઈડ લેવાનો.
મેડલા બી કોઈને જ સાઈટ લેબ ના પોતાની જ લેબ હતી કન્સ્ટ્રક્શન વાળાની
એવું છે ને પલે અને લબ પોતાની ખરી ન બીજમ
હા પોતાની જ લેબ કરી હતી
એવુ હા એને મો
રેલવે હા મોટી પ્રાાઈવેટ લેબમાં કરવાનું ને.
ઈ ઈ લેપ કઈ મકવાય
એ કલોલ માં.
ચલો હા સાચું. અમે આપેલા મૂલક.
હમ.
મોલ્ડ આપલા ફિટિંગ કરતા્યારે ખલ્ડ ઇન મે.
હમ. સારી એ ખાસું મોટું છે લેવા. બાકી એવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનું કાસું મોટું કે. બધે સ્ટાફ હ ઘાવો બધું.
પછી એમાં મારે એક ભાઈ બંધયા મા એક ભાઈ બંધેયા પાટણ.
પાટનનું.
હા પાટણ નું પંદરથી વીસ વીસ જણા થાય લેબમાં સ્ટાફમાં.
તો તો આપણા કરતી તો મોટી છે ને. અમાર કર તો મોટી છે લે એવું છેમ. ટેસ્ટિંગ પણ વધારે આવતોું છે.
હા હા ટેસ્ટિંગ પણ વધારે આવે. બાછી એમના બધા ઈક્વિપમેન્ટ બધા. સારા એડવાન્સને સ્ટાન્ડર્ડ.
એવું છે એમને. માં અલગ અલગ કોઈ ખરી બીજું ખ કયા કર ટેસ્ટિંગ કરો.
ક્યુબ ના કરાયા હતા પછી સ્ટીલ ના પૈકી સ્ટીલ કેમિકલ.
હા પછી.
પછી આ મિક્સ ડિઝઇન કરાઈ હતી એમ.
મિક્સ ડિઝાઇન પછી.
સ્ટીલમાં વેલ્ડિંગ નો ટેસ્ટ આવે.
બિલ્ડિંગ
વેલ્લી અ સ્ટીલ વેલ્ડિંગ નો એ ટેસ્ટ આવે કેમિકલ ટેસ્ટ આવે સ્પ્રે નાખિંગ કરવાનો.
એવું છેમ પેલો સ્ટીલ વગાડવાનું ઈજ ને.
સ્ટીલ ઓગાળવાનું ને સ્ટીલ ઉપર. પેલા કાબુ મારીને. ચોખ્ખું કરવા પછી એના ઉપ સ્પ્રે મારવાનો.
એવું છે.
પછી. પોગળી ના જાય સ્ટીલ વેલ્ડિંગ ની ક્વોલિટી કેટલી હ. એ ખબર પડાય ના ઉપરથી.
હા સાચી વાત.
હમ અમુક ડેમે વેલ્ડિંગ અડધું રહી જાય તો પછી એમાં કાટે લાગે ને પછી એ વિલ્ડિંગ ખરખું રે.
હા.
હમ.
ત્યાં ક્રિકેટના ટેસ્ટ કરેલા છે તમે.
હા એગ્રગેટ ન કરીએ ને સ્પેસિફિક ગ્રેવિટી.
હા.
બલ્ક ડેન્સિટી ફ્લેકીનેસ એલોંગોશન સેલ કન્ટેન્ટ.
હા પછી
સાઉન્ડનેસ, આલ્કલે, ઈમ્પેક્ટ કો કોર સેટ એ ક્રશિંગનું એબ્રેશન
હા. ગ્રેડેસન કરતા હશે ગ્રેડેસન? ગ્રેડેશનમાં શું કરું? શું કર એમાં?
ગ્રેડેશનમાં બે ટાઈપના ગ્રેડેશન છે. ફાઈન એગ્રીકેટ માટે અલગને કોર્સ એગ્રીકેટ માટે અલગ
એવું છે એમ ને
સ્પોર્ટ્સ એગ્રીકેટની સીઈઓ બધી એમ વીસ એમ એમ થી ત્રીસ એમ એમ ની ડાયા વાળી સીઈઓ ને એ ય ફાઈન એગ્રીકેટમાં દસ એમ એમ થી પંદર એમ એમ
હા બધી ક્લે કેલીબેસનવાળી છે એન પાસે
હા, કેલબ્રેશનવાળી જ આવેન
ન તા અમુક પછી લેબમાં આદિકી હોય
હા સાદી રાખવી પડે અમુક ટાઈમ તમારે કેલિબ્રેશન પેલા મટી ગયું તો ભાઈ શું કરો તો સાદીમાં એ વાપરતા ફાવન
હમ્મ.
હમ્મ. હા, હમણાં જ અમે કેલિબ્રેશન કરાવીયુ તું આ હાલ, અરે ભાઈ હાંબાડ્યા કેલિબ્રેશન
એવુ છે એમ ના પારેશ ભાઈ
હા,
હા
હાલ શું કરે એ રયા પારેશભાઈ
પરેશભાઈ સિમેન્ટમાં પેલું ટેસ્ટ કરે કોન
ટેસ્ટ કરવા ગયા?
હા, સિમેન્ટમાં ટેસ્ટ કરવા ગયા.
હમ, હમ. તો તમે કેટલા વાગે નવરા થ્યો?
અમે તો નવરાત છું કો ન, અમાર લોકો ને એવું હોય કશું હોય નહી પતી જાય તરત આમ મોલઢામા બેઠા બેઠા કોઈ કોમ નથી તે
બરોબર.
પેલા સેમ્પલ લઈને આવો ટેસ્ટિંગ કરીને બોરલ કરીને એટલે એની સેમ્પલ વેમ્પલ હૂકવાના બધે લઈ લેવાની યુડીએફ પીડીફ.
એની ડેન્સિટીને લેવાની હશે?
હા, ડેન્સિટી બધું લેવાનું પછી હુકવી દેવ આમાં સેમ્પલ
હમ્મ તો તરત ના તરત લો કે પછી બીજા દિવસે?
તરત જ. બીજા દિવસે પાછું મોચ્ચર ઉડી જાય ને હૂંકાઈ જાય એટલે.
હમ્મ. અત્યાર હાલ તો કોણ લેવાન? મુ તો માર ભાઈના હંગત
પરેશ ભઈ લઈ લેવાં ના.
અ હ કાલે ગયાતા, કઈ જગ્યાએ ગ્યાતા?
કાલે ગ્યાતા પંચાસર.
અમ હમ્મ પછી કેટલા બોરોલ હતા?
કાલે એક હતો આ આજે શિખબર જેટલા હત ત્રણ બે હ ત્રણ હ ખબર નથી.
હા. મ ફોન નતો
ફન ન હ અમારારમા.
હમ.
તમે શું કરવા હાલ હું જાય છે એમ પા ટ્રેનમાં.
ના વાતો કરી તો એટલામ તમારો ફન
એ આવવ છે એમને.
હમ.
ચારવા બીધી કે નહી હ.
ખાઈ ને બે હ ચા બાજુ ક એને ભીધીધીવા.
એવું છે એમમ.
હમ. અમે હજુ કાલ પોખશું કાલ દસ સાડા દસ ના ગાળા પછી કેમ હોટલ હમ.
તમારો કોઈ પરીક્ષા બનીનેસો નહીં,
એ રવિવારે છે તે એટલામ તો આવતા રશે પાછા.
એવું છે એમને.
ચમક તરત તરત બીજી મતલબ ટ્રેનની ટિકિટ કરેલી હ.
હમ.
ટુકડે ટુકડેવાળે.
હમ.
એકન થી દિલ્હી દિલ્હીથી, હ પજા આવ. જયપુર જયપુરથી અમદાવાદ ને અમદાવાદ થી મે
હ પછી પાટે
હા બસી બાત. એ તન ટુકડે ટુકડે કરેલી એ.
એ હસન.
હમ.
રવિ વાર ર આઈ જ કે મેં આવ.
રવિવારે મતલબ એક્ઝામ આપવા એક પોહકી જઈે પાઈ સાંજે લગભગ આવે.
એવું છે એમ હોય કેટલું દૂર થાય પાટણ થી?
બે હજાર કિલોમીટર જેવું થાય ધનબાદ આ.
એવ બે હજાર કિલોમીટર.
હમ ઝારખંડ માં આવ.
હા. તમારે એલા ને હાલવાની છે બે બે ત્રણ જણા ને પાછ હાલવાની છે ને.
મારે એકલા ના ચાલવાની બીજા બધા હર ક્લાસ ના ત ચાર જણા હ.
એ હ તમારી હંગાત નહી આ હોય.
ના એરા તો મતલબ પાલનપુર થી મહેસાણા થી આવશે તો એરા પેલા પોપી જ
એ્યુંઝન
હમ હમ.
ચ જવા. શું ચાલ આમ તબિયત પણણી.
સાર.
હમ.
તો તમે ફરવાજો.
હ જોઈ ના ફોરા રવારે.
કઈ જગ્યા.
પાવાગઢ ગયાતા પાવાગઢ જોયું ને તમે?
હમ જોયું ન. હમણાં છ સાત મહિના પેલા જ જઈને આયા તા. બધા માસીને એમને બધાએ લક્ઝરી કરીતી.
હા અમે ઇકો ગાડી લઈને ગયાતા. પાંચ ધામ ફરીને આવતા રયા રાતોરાત. રાતે નીકળ્યા પાસે આખો દાડી રવિવારે આખો દિવસ ફર્યાને રાતેે આવતા રયા ઘેર.
શું શું કઈ જગ્યા જગ્યાએ જયાતા ફરવા?
પેલા રાતે નવ વાજે નીકળ્યા તે ચાર વાગે તો પોકી ગયાતા પાવાગઢ.
ચાર વાગે પોકી ગયાતા પાવા ઉપર ચડ્યા તા?
હા ઉપર ચડ્યા તા ઉડોમ ખટોલામાં જ્યાતા પણ ચાલતા નતા ચડેલા.
હા હા એટલે